હલો, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ હમ્મ, ઔર શું કરો છો? મજામાં તમે?
હું હવે મજામાં છું.
શું કરો છો?
શું કર છો? બેઠી શું. તમે શું કરો છો?
હલો.
હલો.
હા.
શું કરું છું તમે?
કેમના.
હા.
બેઠી છુ.
વૈશ ત કેમ કેઇ કામ નઇ.
કેમ બોલા?
બોલું કેર કામના.
નહી કામ થઇ ગયો.
ખાવાનું ખાઇ લી.
હમ, હા, તમે ખાઈ લીધું. આલુ ટમાટરનું સાગ બનાયુ, રોટલી ખા બનાઈ.
હમ, સારું.
ખાઈ લીધું.
સારું.
તમે ખઈ લીધું કઈ?
હા, ખાઈ લીધું મેં. ખાધું તે ક્યા છે, બધા.
કઈના.
આમ કેવું ઘરના બધા ક્યાં ગયા? હ.
ઘર કા કામ કરવાને ગયા છે.
કામ કરવા માટે ગયા.
હમ.
સારું.
હમ, હે.
તમે નહીં જતા કામ કરવા.
નહિં.
સારું તમે ઘરનું કામ કરો છો ને, અચ્છા. ને ભણવા જાઓ છો.
હ, હું ઘરનું કામ કરું છું.
હમ ઘરનું કામ ને, ભણવાનું કામ નહીં.
હમ.
સારું, કેટલા
ઓર તમારો દીકરો લેસનથી આવી ગયો.
ના આજ કર્યો નહી, લેસનકતી.
કેમ?
એને મારે તો નહીં જવું શે, એને લેવા માટે. અને એ દાદી-દાદા ક એ બહાર ક જતાર્યા અને પપ્પ પા પણ એને નોકરી જતા રહેયા તો, પછી લેવા કોણ જાય છે, એની રીતે નહિ ભેજયો છે, ટ્યુશન.
રાજુ ભાઈ કે, સાથ આઇ જતો ને‌.
ના પેલો એને ખબર નહીં હોય, એને આવી જાય. પહેલાં પછી અત્યારે જાય ને, સ્કૂલમાં.
તો તમે કોલ કરને, બોલ દેતા આપ, સુબહ.
અ વા કઈ નહિ વા કઈ ઘરે નહીં થા આજ, બોલે ક આજ રવિવાર છે. હું કીધું. હા રવિવારે તે આજ હ. એટલે નહીં ગયો એ
હમ
ઓર સોણાવ તમે?
કાઈ ની. બેઠી છુ. લાઇટ જા જતી રેસ.
લાઈટ જંપ
હમ
હે બાપા ખબર નહી.
હમ
એ ભાષા આવશે તો મને નહિ આવડશે.
હમ
હમ હ બોલ બસ કઈ નહીં આવડતું. ના વરસાદ નહી આવતો. અને સવારમાં તો મોસમ થયું તુ બહુ વરસાદ આવશે. બહુ જબરો વરસાદ આવશે.
હમ
હા અત્ય્યારે મોસમ કેવો થઈ રહ્યો.
હા.
હા સારું થઈ જાયને મોસમ એટલેમાં ચાલશે.
ઠીક છે. ઓ તમારી દીકરી કેમ છે.
દીકરી સારી છે. મજામાં છે.
ઠીક છે.
હમ. તમારા ભાઈ કેમ છે?
બસ છે.
બસ સારું કેમ છે. આ
હમ.
મજામાં છે ને?
હમ.
પેલો બીમાર થઈ ગયો તો એને સારો થયો કે ન થયો.
ઠીક છે.
હમ
હમ
ઓ તમે ક્યાં આવવાનું અહીંયા?
બાદમાં આવાનું.
બસમાં આવાનું કેટલા દિવસ પછી.
અગલે મહિને મેં.
આગલા મહિના માં.
હમ
હા તો.
હમ
ત્યારે બીચમાં નહીં આવવાનું.
બીચ મે તો દેખું છુ કદી આવુ નહીં.
હમ એક એક બે દિવસ જઈને આઈને પછી જતા રહો તમે એમ.
હમ.
બરાબર. હ
તમારો દીકરો બોલે છે?
દિકરો એને પેલા ચૂટિયા કાઢશે.
હમ. ઓર?
હાં.
હલો.
હલો.
હા.
હલો.
હા.
શુંથી ઊંઘી ગયા, ઊંઘી ગયા તમે?
નહી.
મેં જો તો મેં ઊઘી રહયાતા મેં બલતાહીં.
ફોલ અ તમારા પૂજાબન ફોન કરી એક કર
એને સવારમાં કહેવાય કે એને મેસેજ કીધો કે મારે ફોલ કરો તમે. અને પછી મેં કોલ કીધું થોડી વાર વાગી. એને કોલ નહીં ઉઠવા એને હું કોલ કરતી તો એ એટલે મારી કોલ બેસ્ટ થતી કે નહીં થતી.
હમ.
અને કોલ ઉઠાયું નને મેં જોયું કે મેં પહેલી એને સાદીું કોલ કરી આપું એમાં. તો એટલે કોલ કીધી ને ઉઠાવ નને.
તમારે ટેસ્ટ થઈ ગયું?
હમ. હા થઈ ગયું મારો ટેસ્ટ હા થઈ ગયોું થઈ ગયું.
ઠીક છે.
હમ.
ઠીક છે અર.
સુભ આ જશે આજ કે ન આવાય છે.
કેમ બોલો છો?
આમ કેું કા આવાજ કે ન આ છે?
અવાજ નહી આવે છે કે?
અવાજ તો આવે છે ને બહબ સારી અવાજ આવે છે તમારી.
હમ.
હ ઓ ચાપ બના લીધ?
ચાવા તો સુબે બનાઈ હતીથી અભ તો તીન બજે તીન બજે તક બનાવગ.
તન વાગે તમારે એકલામ માટે?
હમ
પછી તમારી મમ્મી ને પપ્પા ને બે માટે મનાવાનુ હો
હા
બીજું પરસો ક્યારે કેટલી તારીખમાં છે
કેમ, કાલે
કાલે છે
એક કાલે છો એકકાલે છે
એક દિવસ નો ગેપ સે નઈ
હમ
હા હમ
ઠીક છે હોર
બસ આજો કાઈ નીકરુ હું આના પૂરો દિવસ થઈ ગયો એટલે શું કર્યું ઘરમાં
હમ
સુતા સુતા ના એ અને કમર દખવા લાગશે
હા ઠીક સે
એને બે કોલ કોલોડ કરવાની સે તેને શું પણ પછી કરું કે અત્યારે કરું તમે બોલો ત્યાં કરો
એ નંબર પે કે
પર મારે તો થઈ ગઈ એને કોલ નંબર એને છે છે કૂલ થઈ ગયા તમારા બે બેાઈ નંબર તમારા પપ્પાનો કૂલનો નંબર પાસે થટ
હમ
તમે કીધું ને એ પછી એના, એક પલ તો તમારે કરી દેવ હું અત્યારે
હા
ઠીક છે એક કોલ પછી જોઉં છું ક્યારે કરું તમારા પપ્પાએ પપ્પાએ ફોન કર પતિશ, નહીં તો પછી એની પૂજા અને કેને કરવા માટે મારી જોઈએ કોલ કોલપાનાની જોઈએને
ઠીક સે
ઓ તમાર નાની તો બાત થઈ
અડ કેમ બેરી છે હે
તમાર નાની તમારે કોલ ની કરતા
નાની કે પાસ ફોન હેઈ ની
અચ્છા પેલા મામ્યાને જોડે છે તો માામ્યાનેતા પલા મારે ખાને મે ફોન લગાયાઆપું વાત કરું છુ
કરે સેને
કરે સે
હમ
સારુ અને તમારા મામ્યા ભાઈ
કેમ
તમારે ભાઈ મામ્યા કરે સે હ
હા, એક માામી કરે સે
હમ, એની કરતા
નઈ પતા નહી
એટલેને હમ્મ કઈ વાંધો નહી એ કરે તો તમારે એક વાત એક વાત કરી લેવાની બે ની કરે તો નઈ કરવાની એક નહીં
હમ્મ ઠીક શે
ઠીક છે એને મુકું ફોન એક અ સિતેર લોકોને પસી લાગવું ફોન એક લગાયલું એક કોલ અત્યારે લગાયલું
હા